હલો
હેલો.
નાની
જય શ્રી ક્રિષ્ન.
કેમ છો?
બસ એકદમ મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં. બસ આ થોડી સાફ સફાઈ કરી રહી હતી. તો એમાં શાળાના આપણા સ્વ જે બાળપણના ફોટા હતા એ મળી આવ્યા. તો એમાંથી મને યાદ આવ્યું યાદ આયવી કે, ચાલો મે તમારી સાથે કંઈક શાળાના દિવસોની યાદ તાજા કરી લઉં. એ એ જે યાદો હતી આપણે શાળાના જે દિવસો હતા એ અલગ જ એમાં મજા હતી. એક અલગ જ એની બધી મેમરીઝ છે. તો વિચાર્યું કે બધી મેમરીઝ એક યાદ કરી લઉં તમને ફોન કરીને તો બસ એની એ શાળાના દિવસો જ ચર્ચા કરવા માટે તમારી સાથે તમને કોલ કર્યો છે.
હા, એકદમ સારું કર્યું. તમે કે તમને વહુ ઓ તમે મને યાદ કર્યા કે આપણે શાળા ના દિવસો પર ચર્ચા કરી લઈએ. શાળાનો દિવસ તો આટલા સારા હતા કે આજે પણ આપણને યાદ કરીને કેટલો મન આપણને કેટલી શાંતિને ખુશી મળે છે કે ભાઈ કેટલા સુંદર, સૌથી સુંદર અને યાદગાર સમય હતો તે આપણના જીવનનો અને એ સમય યાદ કરીને તો આપણને કેટલી ખુશી થાય છે.
હા, એ વાત તો તમને એકદમ સાચી કરી અને શાળાના દિવસો પણ એટલા મજેદાર હતા કે એને યાદ કરીને આપણા ચરા પર એવું સ્મિથ આવી જાય છે કે આપણને એવું થાય કે બસ એ શાળાના દિવસો ખાસ કાશ પાછા આવી શકતા હોત, કાશ આપડે આપડી શાળાએ જઈને એ બેન્ચ પર આપડા મિત્રો સાથે આપડા બેસ્ટ ફ્રેન્ડ સાથે બેસી શકતા હોત, સાથે મળીને રીસેસમાં બધા મળીને ખાઈ શકતા હોત. એ અલગ જ એકદમ યાદ છેલી.
હા, એકદમ સાચી વાત ક તમે કે એ દિવસો યાદ કરીને આપણને એમ થાય. કે ભાઈ કાશ આપણે પાચ પાછા આ એ દિવસ આવે અને આપણે આપડા મિત્ર જોડે પાછા આ આપણી સ્કૂલ ની બેન્ચ પર બેઠી એ વાત તો કરીએ, એન્જોય કરીએ, કેટલા એ એ જે સમય હતો એ એક અલગજ સમય હતો, એ સમયે આપણને કેટલું ઘણું શીખડ્યું છે, શીખ વાડ્યું છે આપણને કેટલા બધા ન યાદ ગાર પલો છે આપણના
હા, એ વાત તો ખરી અને તે વખતે આપણા એકદમ અંદર એક નિર્દોષ બાળક જોવું હતું કે જેટલા પણ આપ ફન્ડ બધા સાથે એક્રતા કરી લેતા. કોઈના પ્રત્ય મનમાં વેર ભાવ કશો જ નહીં રાખતા, બધા સાથે મળીને અહ ભણતા, લખતા અને તે વખતે તો શું ફોન બી ના હશે ને શાળાના દિવસોમાં આપણી પાસે તો ત્યારે તો આપણે બસ રાહ જોુતા કે આજે હમણાં શાળાથી છુટ્ટી થાય પછી કાલે ક્યારે પાછા મળીએ અને કાલે ક્યારે પાછા મળીને કઈક નવી મસ્તી કરીએ.
હમ્મ. એકદમ સાચી વાત કહી કે આપણને એક દિવસે એમ કે ભાઈ આપણા મિત્રો જોડે આપણને આવું હતું કે ભાઈ નવી નવી મસ્તીઓ કરીએ, નવા નવા નવી નવી વસ્તુઓ આપણને ટ્રાય કરતા કે આવું કરીએ, અલગ અલગ મસ્તીઓ કરતા તો એમાં અલગજ મજા હતી પછી નવા નવા મિત્રો બનાવવામાં કેટલી મજા આવતી આપણને અલગ અલગ મિત્ર અ મી મિત્ર અ બનાવતા ને આપણના સ્કૂલ ના મિત્ર તો હજુ પણ આપણને જ સાથે જ છે તો આપણને જીવન પર આપણે જોઈ શકીએ છીએ કે આપણના સ્કૂલ ના બચપન થી લગાવીને હજુ સુધી આપણના મિત્ર એ આપણની સાથે છે તો એ એક અલગ જ અ મિત્રતા હોય છે.
હા એ વાત તો ખરી એની શાળાના મિત્ર તો તો આપણા સાચા મિત્રો છે અને બીજી વસ્તુ તમને યાદ છે તે વખતે આપણે કેવ એકબીજા ને ટિફિન માં શેર કરીને ખાતા પૂછતા કે તમે શું લાવ્યા છો, તું શું લાવ છું, એવી રીતે બધા ને ક્યારેક ક્યારેક તો આપડે પેલું ભેળ બનાવવાનો પ્રોગ્રામ ભી બનાવતા મમરા સેવ એવું બધું અલગ અલગ લઈ આવતા. કે હાથ ઉવા લઈ આયવુ. હું આ લઈ આવીશ પછી બધા સાથે મળીને બનાવ છું અને ખાસ તે અલગ જ અ મજા હતી તે વખત
હા એ તો સાચી વાત કઈ કે એ તે વખત માં એ અલગ જ મજા હતી કે બધા લોકો કંઈક ના કંઈક નવી નવી આઈટમો લાવતા પછી આપણને બધા આમ સાથે મળીને બનાવતા અને એન્જોય કરતા એ અલગ જ મજા હતી કે ભાઈ આપણને નવી નવી વાનગી અ વસ તુ ભેગી કરીને એક સાથે મળીને કઈક બનાવાની. એ અ એક આપણને આપ પછી આપણને સ્કૂલ ની પિકનિક યાદ કરીને પણ કેટલી અ ખુશી મળે કે સ્કૂલ માં પિકનિક જવાની કેટલી મજા આવતી આપણને કેટલા દિવસો પહેલા થી જ આપણને એક્સાઇટમેન્ટ રહે તા અને પીકનીક જે દિવસે પિકનિક રેતી એ દિવસ એક રાત પેલા તો આપણને ઊંઘ પણ નથી આવતી કે ભાઈ ક્યારે સવાર થશે.
મિત્રો સાથે ફરવાનું, ત્યાં એમની સાથે મોજ મસ્તી કરવાની, જ્યા પણ જ્યાં હોય ત્યાં એકદમ ભલે ત્યારે ત્યાં નાના હતા એટલે એક દિવસનો પિકનિક રહેતો એક દિવસના પિકનિકમાં પણ જીવનભરની યાદો આપડી બની જતી. અને તે પળને જ્યારે આપણે આજે યાદ કરીએ છીએ ત્યારે એ જ મસ્તી, એ જ મજા એ બધું આમ એક પળમાં જાણે ક્યાં છૂટી ગયું પાછળ એવું લાગે છે. આપણને અને ક્યાં આપણે આ સ્કૂલના દિવસો પાછળ રહી ગયા અને ક્યાં આપણે આવા જિમ્મેદારીઓના પેલા મારા ઝાડમાં ફસાઈ ગયા એવું લાગતું હોય છે.
હા એતો એકદમ સાચી વાત કરી હવેતો પાછા આવા દિવસ આપણને મળે નહિ આપણને સ્કૂલના ભી દિવસ હતા. આપની જિંદગીના સૌથી અ બેસ્ટ દિવસો હતા એ દિવસો હવે ક્યારેય પાછા નહી આવવાના તો આપણને કેટલું દુઃખ થાય કે ક્યાં આપણને આવા સ્થિતિમાં ફસાઈ ગયા અને એ સમય આપણને જીવનનો સૌથી બ બેસ્ટ સમય હતો એમાં આપણને કેટલી બધી રમતો રમતા કેટલા ખોખો ને પછી પ કેટ અલગ અલગ કબડ્ડીને આ બધી રમતો રમવામાં પણ કેટલી મજા આવતી પછી બબેડમિન્ટન કે આવું બધું આપણના મિત્રો જોડે રમવામાં
એ વાત તો તમે એકદમ સાચી કરી અને બીજી વસ્તુ આપણે ખબર ને પેલું શાળામાં પણ ક્યારેક ટીચર હોમવર્ક માંગે અને ક્યારેક હમવર્ક ના કર્યું ક્યારેક તે બહાના બનાવવામાં જે અલગ જ આનંદ હતો તો એ અલગ કે હા હોમવર્ક તો કરી દીધો છે બસ બુક જાય છે. હિન્ જે આપડો બહાનું હતું એ પણ કેટલ મજા નું હતુ.
હ એ તો છે પેલા ખબર હતી કે તો, એમ બધાનો છે કે હ ભૂલી કરી દીધું એ તો બધા આપણે બધા જ લોકો આવો બહાનો માર્ કર્યો જશે.
હા એ વાત તો ખરેખ અને એ બેન્ચ પર જ્યાં બેઠા હોય ત્યાં અલગ અલગ ડ્રોઈંગ બનાવવા કે બુકની પાછળ અને એ વાત તો ખરી અને એ બેન્ચ પર ડ્રોઈંગ બનાવવા અને તમને યાદ છે, બુકની પાછળનું જે કઈ છેલ્લું પાનું હોય એ તો ખબર નહી જાત જાાતની ગેમથી કે જાત ચીપરો ચીત્રો થી ભરાયેલો રહે. હચછ ક્યારેય કોરૂ રહેતું જ નહી આમતો.
હા પસી, પછી આપણને જે ગેમ્સ રમતા પાછળના પના પર એ એ પણ ની મજા આવતી, સ એ એક અલગ જ મજા હતી તે ટાઈમમાં કે ભાઈ અલગ અલગ હા.
હા શૂન ચોકડી રમતા પછી. હા એ ત
એ એ જો ટાઈમ હતો, એ અલગ જ હતો હા એ જે આપણને અલગ અલગ ગેમ્સ રમતા બોલીવુડ ગેમ્સ પર, નામ જે લગતા એમાં પણ ઘણી મજા આવતી તો આપણે યાદ કરીએ કે ભાઈ આપણનો જે બાળપણનો સમય હતો એ બ ખૂબ સારો સમય હતો એ યાદગાર સમય હતો આપણને જીવનનો.
હા એ વાત તો ખરી અને બીજી વસ્તુ એ યાદ છે આપણે શાળામાં પણ પે પહેલી બેન્ચ પર બેસીને પણ એ વાત તો ખરી અને પેલુ યાદ છે શાળા માં પહેલી બેન્ચ ચાલુ ક્લાસે પેલું અમુકવાર પે કઈક સિંગ ચણા લાવ્યા હોય કે પછી પે સૂકો નાસ્તો છે ચીપ્સ એવું કઈ લાવ્યા હોય એ ખાવાનું તો પેલું પપ્પા જો ટીચર પેલા લખતા હોય બળ પર અને આપડણે ધીરે રહીને આપણે બેગ માંથી કાઢીને મોડામાં મૂકતા, કે ક્યાં કે જોઈ ના જાય એ રીતે એ બધી નાની નાની મસ્તીઓ કરવાની. અને એ ચાલુ કરશે કે ડબ્બો ખાવાની, એ મજા પણ અલગ જ હતી.
હા, એકદમ સાચી વાત કહી, એ એ જે મજા હતી, એ અલગ જ હતી કે, આપણે શરીરથી નાસ્તો કરતા, પછી પ જ હું તો નહી. ખાધો, પછી ટીચર આપડે. સાભળું મને પણ ખબર પડે કે, હું પણ હસું તો આવ બધામાં પણ કેટલી મજા આવતી કે, ભાઈ, આપણે આપણા મિત્રો સાથે જોડે કંઈક ના કંઈક આવી બધી મસ્તીઓ કરતા, અને કંઈક પણ જોક મારતા અને હસતાં.
અને અમુક વાર તો પેલી બેન્ચ બેન આખા ક્લાસ ને પાછળથી જોવાની, અને પાછળ દશ ચાલુ ક્લાસને ઘપાટા મારવાની, જોક પાસ કરવાની, પણ અમુક વાર મજા આવતી, અને ક્યારેક ક્યારેક તો મિત્ર એ કઈ એવું વસ્તુ કહી દીધું હોય, કે આપે હસી જ નહી રોકતી.
હા, એજ નહી, એ તો એકદમ સાચી વાત કહી, કે ક્યારેક એવું, કઈક બની જાય કે, એ આપણને હસો રૂકે જ નહી.
હા, એ વાત તો છે ને, શાળાની આવી નાની-નાની બાબતો યાદ કરીને, પણ જુઓ ને, આપણે પણ હમણાં વાત કરતા- કરતા કેવા હસી પડ્યા તો, એ બધી યાદો જે છે, એ આપડા ચહેરા પર અલગ જ પેલું હાસ્ય છોડી જાય છે આપણને એક પેલું આમ કેહેવાય ને કે આમ આખો દિવસનું ટેન્શનમાંથી અગર આવી કોઈ પુરાની વાતો હોય કે જૂની આપણી મેમરી હોય એ યાદ કરી લઈએ ને તો આપણું બધું આમ ટેન્શન બે મિનિટ માટે સહી પણ એકદમ દૂર થઈ જાય છે.
એકદમ સાચી વાત કરીએ આપણના પુરાના. ફોટો પછી જોઈએ આપણને કેટલું સારું લાગે આપણ ને સ્કૂલ ના ફોટોઝ જોઈને કેટલા લાગ એવું લાગે કે આપણને કેવા હતા, આપણની પછી બુક્સ વગેરે જોઈએ આપણ નાનપણની બુકો જોઈએ આપણ હેન્ડ જોઈને આપણને કેવી હસી આવે એ બધું જોવાની પણ કેટલી મજા આવે આપણે હવે જોઈએ, આપણના ફોટોસ તો કેટલી ખુશી થાય છે કે આપણના તે દિવસો કેટલા સારા હતા આપણને કેટલી મજા મસ્તી કરી છે કેટલો એન્જોય કર્યો છે એ સમય હવે પાછો તો ક્યારેય નહી આવવાનો.
સાચી વાત છે અને અત્યારે તો ખબર નવ ટ્રેન્ડ પણ નીકળ્યો છે કે અત્યારે શું આપણા શાળાના જે દિવસો માટે ગેટ ટુગેધર રાખવામાં આવે છે, જેમ કે દસમા ધોરણના બધા જે તે વખતનો જે બેચ. હોય એ બ સાથે મળીને એક દિવસ પ્લાન કરે લોકો બધા એજ બેન્ચ પર જઈને એજ શાળામાં જઈને એજ બધા શિક્ષકો ને મળે તો અ ક્યાં આપડણે આટલા વર્ષો પછી કોઈને જોઈએ. મળીએ તો આવું અત્યારે ટ્રેન્ડ પણ ચાલુ એમને કેટલી મજા આવતી હશે નઈ? તે આટલા વર્ષો પછી એમના બધા ક્લાસમેટ ને મળવાની.
હા એ તો એકદમ સારી વાત છે કે ભાઈ આવું કરવું જોઈએ આપણને પણ આવું ક્યારેક પ્લેન કરીને, આપણના બધા મિત્રો સાથે મળીને આપણને શાળાએ જઈને બેન્ચ પર બેસીને એન્જોય કરવું જોઈએ તો એમાં આપણને ઘણી મજા આવે.
હા ચાલો ત્યારે આ શાળા ની વાત કરીને મને ઘણો આનંદ થયો અને મજા પણ આવી.
મને પણ બહુ મજા આવી જય શ્રી કૃષ્ણ.